હલો. હા આવે છે.
કેમ છો મજામાં? હા તમારો પણ અવાજ આવે છે. કેમ છો મજામાં?
તમે કેમ છો મજામાં?
હા હું પણ મજામાં છું. તો હું આજે તો આપડે આજે આ સમય સમય સમય શું છે સમય ન મહત્વ શું છે સમયના સમય હોય ત્યારે આપડે કોઈ કરતા નથી વગેરે નિયમ વા સમય એ એક વતુ છે જે એક વાર ગયા પછી પા આવતી નથી બરાબર ને? જેમ જેમ કેમ હાલમાં આપડો સમય છે ભણવા ગણવાનો સમય છે રમવાનો સમય છે આપ કરરમાં સમય બઢવાનો સમય છે. આ સમય છે તે આપડો ખુબ મહત્વનો સમય કેહેવાય કારણ કે આ સમયમાં આપડે કઈક કરીએ નહી કે કશું એમા આગળ ના વધીએ તો આપડી આખો જે આવનારો સમય છે આખી જિંદગીનો સમય છે તે ખરાબ થતો હોય છે. હમ. આ સમય છે તે સર અગાળી સમય છે સમય ત્યાં આ શરત આગળે કરે છે તે રિવર્સ તે ફરીથી નથી. જે આપડે જે સમય વીતી ગયો છે તે પાછો જતો એટલે જતો નથી આ રીતે આપડી ઉમર પણ છે તે બન્ને કરે છે જેમ હમણા આપડે આપણે અંદરથી મોટા નાંદડા થી મોટા થયાના વગેરે એના લાંબાગાળે જે
બરાબર છે.
હા આ સમયમાં આપડ જે કામ
કરવાનું હોય તે આપડે કાર્ય કરી લેવું જોઈએ કારણ કે આ આ સમય આ સમયે આપડે ભણવા ગણવાની ઉંમર છે આ ભણવા ઉંમર ઉંમર છે કઈ કરવાની ઉંમર છે આ ઉંમરે આપડે એવું કઈ કરી ન કરીએ આપડે ભણીએ નહી ને આપડે બીજું બીજું પ્રવૃતિ કરે પછી આ સમય ગયો જતો રહે પછી આપડે પસ્તાવો થાય પછી આગળ જ અગાડી આપડ ભણી શક નથી જેથીને મુશ્કેલીનો સામનો કરવામાં આવે છે. જેમ કે આપડ જેમ જયારે ભણવાનો સમય ત્યાં આપડે લગભગ ભણવા સિવાયની બીજી બધી પ્રવુતિઓ આપડે કરીએ છીએ જેમકે રખડવું, ફરવું શું કરવું. આવાગીરી કરવું બસ મો મોબાઈલ ફોન માં ધ્યાન રાખવું વગેરે અપડેટ ને પછી એ એના પછી આપડે પછી આપડે જ ભણવાના સમય ભણીએ નહી પછી આગળ આગળ જતા જ જે રિઝલ્ટ આવે ફેલ આવે તો એનું એક આખુ પણ જો આપ આ સમસ કરી.
માર્કેટના
અ ટોપ દરમાંથી દુરપયોગ કરવાથી આપણે ઘણી બધી તકો ગુ ગુમાવીએે છ છેએ આપણા આપડો કિંમતી સમય આરસ કરવામાં સોશિયલ મીડિયા પર રીલો જોવામાં જોવામાં બિનજરૂરી કામો કરવામાં, ગેમો રમવામાં વગેરેમાં આપડે આપો સમય છીએ.
બરાબર.
અમુક આપ જેયા જે આપણો આ સમ બગડે છે આ સમયે આપણા શાળા માટે ઉપયોગ કરી નવી નવી નવી સિક્લોશીપ ખમા વગેરે વગેરે માં એમ આપડી માનસિક અને શાહિક સારિરીક અ રીત ના પયોગ વૃદ્ધિ વધી શકીએ તો કેમ આપડે આ સમય આપડો
એસ ટેકનોલોજી કો
તો એમ સારું રહી કારણ કે આ કેમ કે આ આ સમયમાં આપડો આ જ સમય છે પરંતુ આપણેે આ સમય બગાડ ખોટી રીતે કર્યે છે.
બરાબર છે.
હમમ
ગરમી કોણ
જણાવશો કે તમે તમારા સમય નો ઉપયોગ કેવી રીતે કરો છો.
હું તો હમમ વધારે પડતો ફોન જોયા કરું છું. ફોન જોવુ, ટીવી જોવુ એજ કાર્યમાં મેં વ્યસ્ત રહું છું.
એવું જો આજ આજે તમે ફોન, મોબાઈલ ફોન જોવો છો, ટીવી જોવો છો આ આ છે તે સમય નો બગાડ જ કેહવાય કારણ કે તમે જો તમારી આમ અ આ આ સમયમાં જે તમારો સમય છે તે ભણવા ગણવા નો છે જો તમે ભણી ઘણી ને વધી જાય છે તો ગીયા સમય હોય છે આ સમય તમારે તે મોબાઈલ ફોન થી બી જોયા વગર બીજું કઈ સારી રીત અથવા માનસિક રીતે એમ મજબૂત બના કરસો તો એ આપ
હમણાં જે આપડો આ સમય છે તે સમય નો આપડે બગાડ કરીએ તો આપડે આગળ જતા ભવિષ્ય ભવિષ્ય બગડી શકે છે.
હમમ બરાબર.
હમમ જેમ કે અમુક લોકો છે છે તેમ ભવિષ્ય નું વિચારતા નથી ને અગાડી ને એમમ હમણાં જે સમય છે એ લોકો એમ મેટીમાં પસાર કરી દે છે અ કરે છે. પરંતુ આ સમયમાં આપડે જો મહેનત કરીએ, આપડો કોઈ એમ હોય, ગોલ હોય કે એ વિશે મહેનત કરીએ. એ પર કામ કરીએે ને ને આપડો શારીરિક કે માનસિક રીતે મજબૂત બનવાનો સમય ઉપયોગ કરીએ તો આપડે આગળ જતા ભવિષ્યમાં એક સારા વ્યક્તિ બનીએ સારું ભવિષ્ય રહે. જો આપડે આ સમય નો ઉપયોગ રીલો જોવા માં ટીવી જોવા માં વગેરે મા પસાર કરી દઈએ તો આપડું એમ કોઈ એ એ જ હેતુ હોતો નથી પછી આપણે જો જો જે લોકો એમ આ સમયનો સમય નું મહત્વ જાણીને જે લોકો કરે છે એફર્ટસ કરે છે, મહેનત કરે છે તે વાચન કરે છે વગેરે કરે છે પછું પછી એ લોકો સક્સેસ થાય તો આપડે પછી જોઈએ છે કે હા આ તો પછી સક્સેસ થઈ ગયો. એમ વાચવાનું કરતું હતું પણ એમ જેલી જેલસ ફીલ કરે છે કે આમ ને પાસ આ છે પરંતુ જો આપડે પણ એ એની જેમ આપણો સમય નો સદપયોગ કર્યો હોય તો હમણાં આપડે પણ હમણાં સક્સેસફુલ થવાય, કારણ કે આ આની ઉંમર છે. સમય છે તે વીતી ગયા પછી વીટી ગયા પછી કાર્ય કરવાનો કઈ હેતુ નથી જેમ કે હમણાં ભરાવા ગણવાની ઉંમર છે ના સમય ગાળો જતો રહે છે. પછી, આપ આપડ સમય જતા જતા આપણી રિસ્પોન્સબિલિટી આવી જાય છે જેમ કે હમ તમે ઘરમાં છો તમા પછી તમે અગ જતા આ સમયમાં તમારા ઘ સંસ હશે વગેરે હશે. તો એ સમય તમે ભણી શકતા નથી જો જો તમે ભણતા નથી તો તમને, નોકરીની સારી તકો નહીં મળે. હ.
હ
કે તમારે મન મન મન મનપસંદગીની જગ્યા તમને નોકરીની મળ લેવા પરંતુ તમે જો આ સમય સ્વરૂપયોગ ખરોબર તમને અઘારી તમારા જીવનમાં સારા વ્યક્તિ સારી કારકિર્દી હાસિલ થાય. વગેરે.
બરાબર છે.
તો હું તો એજ વિચાર છું કે જો તમે આ સમય જો, આજ તમારો સમય છે તો તમે ટીવી જો મોબાઈલ ફ તો છો, પરુતું આ સમય ન તમે તમે કે તમારી નવી નવી સ્કીિલો શીખવામાં. કે વિકાસમાં કરવા માટે અમે નો ઉપયોગ કરો તો સારું રહેશે.
બરાબર છે. હવે થી હું પણ એવી ર એવી પ્રયત્ન કરીશ કે, મેં એમાં સક્સેસ થઉ. એ વસ્તુ પર વધારે ધ્યાન આપીશ.
હમ. હું તો એવું જ ઈચ્છું છું કે તમે, જીવનમાંગાડી વો સક્સેસ થાવ જે અગાડી વધો સક્સેસ પણ તું આ તમાને સક્સેસ મેળ તમારા જે હાલમાં સમય છે, એ સમ સમયને તને વાની જરૂર નથી કેમ કે તમે જોવો છો. મ પ્રગડી થાય છે વિકાસ થઈ રહ્યો છે આ, વિકાસના સમયગાળમાં આપે પણ આપણો વિકાસ કરવો જોઈએ, કારણ કે આ સમય જતો હો પછી પાછો આવતો નથી, જેથી. આપને આ સમ છે ને નવી નવી શીખવામાં. કરવામાં વગેરે નામ સમય આપવો જોઈએ આપે માનસિક સ્વાસ્થ્ય, આપે એમ કોમ્યુનિકેશન લોકો ત એમ વગરે વગેરે વગેરે‌.
હલો.
હા.
તું હમણા તમે કઈ કરો છો એમ, કે સ્કીસ વિશે એમ ઓનલાઈન ક્લાસીસ, વગેરે તમે તમે જોવ, તો તમારા સમય છે તમારા સમયમાં જો તમે ભણવાની તમારી જતી ગઈ, જતી ર હોય. તો તને ઓનલાઈન ઘણા બા ઘણા બધા કોર્સો છે તે ઘણા બધા જે કોર્સ છે તે તમા ઓનલાઈન જોવા મળે છે. જેથી તમે આ સમય ન ઉપયોગ કરીને તમે ઓનલાન કોર્સ કરો તો તમને સર્ટીફીકેટ મળે છે, પછી ટ ના માધ્યમથી તમે, સારી જગ્યા તને. નોકરી પર મળી શકે છે તમને ખબર.
હા બરાબર છે, ખબર એમ ઘણી બધી એવ તો ઓનલાઈન ક્લાસીસ હોય છે.
હમ્મ એમ એમાંકી એમાં સ્કીલ આધારિત પણ એમ ઘણી બધી હોય છે. જેમથી તમારી સ્કીિલ આધારિત અશલ આધારિત કોષો પણ હોય છે, મ જોવા મળ વગેરે વગેરે તો હું તો એવી જ ઈચ્છા રાખું કે તમે, આ આ સમય છે તેની એમ તમે મમ્મ મહઠવાને સમજો આ સમય આ સમય ન તમે શ કરો અને હમ્મ દુરપયોગ ના કરવાના ને છ મહિના અગળ જતા તમે વિકાસ વ બ સક્ષમ બનો હું તો એવી જ આશા રાખું છું હું, પણ ઠવના ઠી છે તપ તમે ખાલી એમ સમય ન બગડ કરો છો હું પણ સમયના બગાડ કરું છું, ઘણી વાર એમ રીલો જોવામાં ગેમ પરુ આ હું પણ આ સમય ન મહત્વ સમજ્યો, આ સમયમાં હું કશું કરીશ ગાડી વધતા મને મુશ્કેલીનોો સામનો કરવામાં. કરવો પડશે જેથી હું આ સમય આ આજ સમય છે, વાંચન વાંચન ખાવામાં વાંચન કરવામાંડવું છું, નવી ન સ્કલો નવી નવી સ્કીિલો છે તે શીખવામાં ફું છું જેથી હું ભવિષ્ય આગર વધી ને એમ મને સારી નોકરી ની તક મળે, બોડી સારી છે વગેરે વગેરે તમારી સાથે વાત કરીને મને ખુબ આનંદ થયો તમારો ખુબ ખુબ આભાર મા મા આ વિશે વાત કરવા માટે.
તમારો પણ ખુબ ખુબ આભાર આ વિષય પર જાણકારી આપવા માટે, હું પ્રયત્ન કરીશ કે આ વિય પર હું પણ મારા ફ્રેન્ડ કે સબ સગા સંભળીઓ સાથે આ વાતને ચર્ચા કરું,
ખૂપું આભાર તમારો
મારો પણ ખૂબ ખુબ આભાર.